તમારે નમસ્તે બેન
નમસ્તે બેન શું કરું છે.
પસ હામાની કિડની ખાવ છું, તમારે કોલ કરું છું, તો મમ્મી ન કોલ ઉઠાવે ની છે, તો મને ગવા ર રહેવા દોબડ તો
અચ્છા મમ્મીને કોલ કરીએ છીએ મેને આપને તમરે કોલ કરવું છે, ને તો કોલ બીજી આવે મને લાગુ મને કરે છે.
હમ.
હમ હમ આમે કલેલા
કરરો છે, હવે ઉઠાવ જ
હમ. મારે મમ્મી તો કેહેવા છે, એું કઈ છે, પૂરેત દર ફોન પે
હમ પૂરો દન કટે છે, ધન દન વાત કર છો
હા કદી કદી કરોની જે
હમ્મ
પછી બીજં બોલોકોની છે એઓ
કે કરા બેટા બેટા ભી વાત કરાઈ છે.
થોડી દેર વાત કરીને કઈ મિલ્યું હ તો બડિયા વાતને કરી શકો છેો ને.
થઈ છો
હમ પણ મારે થી એક પ્રોબ્લેમ હોયો છે.
હમ્મ.
પેમેન્ટ નથી આવે છે.
વો બાદ મે નોર્મલ કોલ મા
હા ઠીક છે બસ તમે છોકરી ઉઠી છે
નથી ઉભી છે તમારા મમ્મી ને મારે મમ્મી નું જો વાર્તાવર કરે છે પૂરો દન બધા કતરો પૈસો કમાવે છે આણીપે વાત કરે છે
સાચી વાત હે
દો દો તીન તીન ઘંટા નો વિડિયો વેસ્ટ કરે છે.
હમ્મ
બેઠા બેઠાં દો ટીન ઘટા તો વવી જ છે આને
સાચી
તમારે મમ્મી તો તું નહી કરે છે મારા મમ્મી ન તો બહુ જ શોખ છે.
મારા મમ્મીને તો કમ શોખ છે મેં તો કટા જાય તો થોડી દેર બેઠીને મારે ઘરે જવું છે.
હમ્મ ઘરની છૂટે છે.
હા આપણને ઘરની છૂટે છે. મેં તો ઉલટો કેવું છું કે થોડી દેર કટ જાાવ તો કઈ વાત નથી
તો મારે મમ્મી તો બેઠ છેમ
પણ એ તો નથી જવા છે ક કટે બી જાય નહી તો આધા ઘંટો હજ અધો ઘંટો તો ખુબ ભીજે બેઠે બી
મારે તો દીકરી ને બી આપણ હું પુરા દન નનું માથું દુખે છે તો નકી દીકરી નું બોલાવે છે નહીં રાખે
હમ હવે મેં જવું છે ને તો પછી આનોને મતલબ અચ્છો સરસ કોની લાગત છેૈ કે પૂરે દિન કર બેઠે હૈ અ તો કદી ઘીસી જાણો કર ઘરે તો થડી દેર બેઠો છો તોને પસંદ નથી
આ બધું છે મહિનામાં એક દર નીકળ્યા છે.
હમ ખીચડી ચરકી છે તી કી લાગી છે ને તો હવે પાણી પીવા નીચે કે જે જવ છે
દહી ની સાથે ખાવ
નહી નહી કોરી ખાય છે.
કોરી તો બસ સરખી લાગે છે દઈ નાખો છો યા ખાડી છાં ચાખો છો સાને
હમ દા કરી હતી ખાઈ દીધી પછ જઈવર કે થોડી દર કેળ મુડો ઠંડ પડતી
પીવું પાણી તમે ધોનું
હમ્મ નીચે જઉં છે ને તો નેટવર્ક એ તો કમ પડી જાય છે તો હ એસે યુ તો નેટવર્ક આવે છે ખુલ્લામાં વાત કરું યુ તમારા કમરામાં ભી આવે આજ વા વાદલા હોય ર છે ને
હમ્મ.
તો બારિશ મોસમ ર કારણ કંઈ બધું નથી આવે છે, તો નટર્ક કટી જાય છે, નીચે તો
ઠક હ છે.
હમ બાકી તો નીચે હોઈ જાય છે, વાત
હું ડર ડર ને ખઉં છું ગરબી લાગે છે, નીકળ ની જ આવે છે. દો તિન દણ નું તો ટેબલેટ બન છે, તો
હ છે, હા અ બે આવે છે, કઈ કેવો છે.
હમ મે ધીરે ધીરે ખાવ મને જરાબ લાગે છે, હ નીકલ ની જાય છે.
હા આરામ ખાવં છે, ને
હમ અમાસ કઢ છેલી
બીજ બીચ મે કટરી છે, આ બાર ઠીક છે.
હમ હું કમરામાં સુું નહી પંખામાં ત ઠાંડી કર છે. અ બાર જાઉ
હા ન એસ તો આવીત છે. એટલે તો આવી રહી છે, પણ અબે તો આવી રહી અબે એકદમ ક્લિયર છે, ને
હા હું તો બારિશ નું મોસમ છે.
હમ.
મારી છોકરીને રાખી ની છે, છોકરીને રાખો છો ભી તો મૈં નાયુ થોયું. હાલ હારે લઈને જઉ બાથરૂમ માં હલો. તમારે આવજી આવે છે?
આવે છે, મન લાગે કે સુતા છે, તો કે છે, કે રાય ન ટાઈમ હોય ગયયો છે, ને હાલ તો હુંતા છે, અ તો ઉટો છે, તો છતપે છે. હા હા.
તો તમે ઈશારો કરો છો ઉપર છો
હમ આ કોલ ખતમ હોય હોય તો નીચે જવું છે નીચે વાત કરો છે.
હમ.
ઠીક છે.
યુઝ કરો છો આ બાર તો ટાઈમ પડ્યો છે.
હમ.
તમે બી ખાણું પીણું બનાવ છો અને બાજો લો પછી જ વાત કરે છે. ની
હ અમરા જેદી રુટી બણાવવા ઉપ આવઉં છે, ને તો કોલ કરુલા ઠીક છે.
હમ મોસમ તો અસ હોય છે, કુલામાં ચિંકા આલાની રહે છે.
હાલ તો કઈ પત તે જાય તો પછી નહ હો
સબ ઠીક છે?
હમ. ઠીક છે.
હમ તમે રોટી ખા
હમ. દિકત છે, ખાંસી આવે છે, તો
યો છે, ગલા ને
તમે જમવાનું ફસ ગયું છે, ગલેમે
હમ.
ઉલટી નથી
અબ ઠીક છે, અબ ઠીક છે. મારી મામા લડકી વાત કરી છે.
હ હા
હ બોલી છે કે હમ? એમરજ ઓપરેેશન થયટર રખ્યા છે. બસ નોર્મલી જ વહી છે.
હા
હમ
હમ
કે બચ્ચાને ધડગન ની આવે છે.
હમ
તો ડોક્ટર કેવા છે ઓપરેશન કરવું પડે છે
હમ
અમે તો કલ વાત કરી જ હતા ત ખોનીને કીધું છે
હમ
બોલ ર થ બસ ધડકન ની આહીં છે, તો કમ પડે છે ધરકન પછી ડોક્ટર ને કેયે છે તો ઓપરેશન કરો છ કપડા વપડા પહેરને અંદર લીજાવી છે ના ઈન્જેક્શન લગાવે છે ડોક્ટરને કેહેય તું મારે એક વાર કોશિશ કરું વવે છે. છે તો કઈ જ આવે છે તો એક બર પોહચી કે દય વાયગી છે એના તો ઓપરેશન જ થ
બાકી તો ઓપરેશન થઇ જતું અને સરસ હોઈ ગયું છે ને એમ ભ નોર્મલ ડિરી હોય આમ તો ઠીક છે ને બચ્ચો ઠીક છે ને.
હા પણ એ બ ના તો મને તો પતોય નહી છે કાલે કઈ યું ધન યુ ધ મ અથ મને તો બધું ની છે.
હા નઈ અબ તો દઈ જચ્ચા બચ્ચા ઠીક છે ને.?
હા ઠીક છે, એ બર તો
હમ.
હ કઈ કરું છું યાર પ પૈસો ઘણું લાગે છે, હોસ્પિટલ મે તો
હમ.
યા તો બડા હોસ્પિટલમાં જઉં છુ.
હા એસ કઈ નથી છે, બડો હસ્પિટલમાં. પેલી ઈલાજ કવરી નું કરાવો તો બી પૈસો તો લાગી છે.
હબીન ધ્યાન દેવી ન છે. કોઈને દવાઈ નું બી ખતમ આવે છે.
હમ ય બડી. પ્રોબ્લેમ થઈ ગઈ છે ને ડિલવરી મે તીન તીન હજાર ચાર ચાર હજાર હર મહિનાનો ખર્ચો હોઈ ગયો છે ને
જ મ ફ ફ સોનગ્રાફી છોટી સોનગ્રાફી ભ છે. પણ અમે ભી મારા બઈસો રૂપિયા પુરા વવે છે. સોનોગ્રાફી ના ટેબલેટને છે મેડમનું. ‌ હ ફીર છેનઇસ તઇસ તો ફર્સ્ટ મે હોય છે. અબર જો લ તો અબર વાપસ તીન ચાર ચાર હજાર નો ખરસો ર છઠા મહિના કોઉુ તો છે હજાર નું ખર્ચું. બડી સોનગી બે છે પાસે તેલ ભી ભરાવું પડે કે કાર. ખર્ચો ખર્ચો છે.
સાચી તમારા હસબેન્ડ ને લઈને નથી જવ છે.
હમ.
અકેલા જાઓ કઈ રોજે.
ની હસબેન્ડો સાથે લઈને જવા ગાડી લઈને જવા ઘરમાંની
બાકી તો અકેલા તો કઈ કચુંનીતી હોય છે ને
હા. યે તો હસબેન્ડ તો લઈ જ આવે છે. આ બરું પૈની દિકકત આવે છે. મહેનત પગે નીકળ જાય છે.
હમ.
સોચું છું, સરકારી નું કરું છું કરવા હસબેન્ડ કે નહીં કરાવું છું, તમે હર ની કરાવું છો તો પૈસા દો
હમ. એટલે કે સરકારીમાં કરાવો છે, તો બી એકવાર તો ઘરે પ ઈલાજ કરી છે, ને તો પૈસા તો લાભી છે.
હમ સોનોગ્રાફી મગી છે. બહાર તો છોટી સોનોગ્રાફી ન નવસો હજાર રૂપિયા લેવે છે.
સાબચી એ તો ઇયો જી બી એચમાં ફાયદો હોવય છે, ને છોટી છોટગ્રાફી તો પાંચસો રૂપિયા ચારશો રૂપિયાી હો છે, ને
હા નહી મારે નવસો રૂપિયા લીધો છે, હવ
નહી તો તમે બહ હે ને કાર્ડ નહી ચાલુ હોય છે, ને દોસો રૂપિયાનું કાર્ડ બનાવો છે, ને તો હો જાય છે. ઠીક છે, બેન પછી વાત કરું છે, હા ઠીક છે.